છો મજામાં.
મજામાં હવે આપડે પાળપણની યાદો વિશે થોડી વાત કરીએ.
ઓકે.
આપડે જેમ નાનાકારા કેવું સારું કરતું ને હવે બધું જેમ જેમ મોટા. એમ તો. કામ ને કામનું ટેન્શન ને વધતું ગયું ને.
એ વાત મોટા થયા પછી આપણે આપણે બાળપણની યાદોથી જ ખુશ થવું પડે છે આપણે એવી રીતે આનંદ માણી શકતા નથી હવે તો.
સાચી યાદ પેલા આપડે ગામડાેને દ્યાતાા એટલે. પણ બધા મજા આવીને રમવાની ને સ્કૂલે જવાનીબધા ભાઈબંધો હતા. પાડોશી પાડોશી સાથે રહેતા ને.. હમ, ચાર દસ. .
હા, એ તો તમારી વાત. સાચી છે. પેહલા બાળપણમાં હું પણ એટલું જ બધું રમ. તો બારને બાર રમવાનું અને સાંજ પડે. ત્યારે આવવાનું બપોરે ખાવા માટે પણ કોઈ ફિક્સ ટાઈમ ના હોય. જ્યારે આપણેે રમીને થાક્યા હોયને આવીએ. તો આવીને જમીએ ન તો આખો દિવસ રમવાવામાં જ જતો રહેતો.. .
હા, એ જ બપોરનો તડકો કે કઈ જ નડતું નતું. અને આજના બાળકોને કે લૂ લાગી જશે. આમ થશે, તેમ થશેને બપોરે ના રમવા જવાયને. એમ કરીને કોઈ રમવા પણ દેતું નથી આજના બાળકોને તો.
એ, વાર હા, એ વાત સાચી નવે પહેલા શું હતું, રમતો હતીનખોટી રમતા અને ખોખો રમતા અન દોડવાની રમતો રમતા. અને હવે શું થઈ ગયું ફોન ઉપ ઉપર બધા આવી ગયા છે
ત્યારે ઘણી બધી રમતો રમતા, અમે પણ ધમ દોડી, સાંતોળિયુ રસ્સા ખેચ જેવી, રસા ખેચ માટે તો અમે બહ કોમેડી કરી, એ વખતે બહુ મજા આવતી, એમાં તો એટલે આવી બધી
હા, એ તો વાત સા ચી છે
આ, ગેમ તો મુ બહુ જ રમ્યો ડિબ્બા આઈસપાઈસ, એમાં બઉજ મજા આવતી
નખોટી પણ બઉ રમતા ને આપડે બધાને ભેગા તને નખોડી બહુ ગમે આવી એમ પેલા બધા ન મેગા જ થતા આપણે, હવે
ભેગા ના થઈ શકી, અને વાત થાય તો પણ ખાલી ફોન ઉપર, હવે તો વાતચીત સામ સામે બેસીને નથી કરી શકતા આપણે, પેહલા તો આપડે આખો આખો દિવસ જોડે બે રમતા અને બધું કરતા, પણ, આજના ટાઈમમાં એવું શક્ય જ નથી બનતું
હા, એ તો વાત સાચી હ અને પહેલાની જે રમતો હતી, એમાં બધા બધા સાથે મેગા થતા અને બધા એનો પરિચય પણ થતો હવે તો ફોન માં ફોન બરી જે ભાયારો ના
હા, હ
બેગા થઈને ફન છ છુટા મળડીરા
હા મેં ઘણા ને જોયા છે ફોનમાં જ ગેમ રમતા હોય છે ખાલી અને બધા ઓનલાઈન પેલા એકબીજાને ફોન કરીને ભેગા થાય ઓનલાઈન થાય ગેમમાં અને પછી ગેમ ચાલુ કરે બધા જોડે બેઠા હોય તો પણ બધાને હાથમાં ફોન હોય એક એક પણ આવી રીતે બાર ની આઉટડોર કેમ તોમના બાળકોમાં તો ખાલી એક એક જો રમવાતી હોય તો એક ક્રિકેટ જે બધી રમાતી હોય બાકી બીજી બધી ગેમો તો કોઈ રમવાનું ભૂલી ગયા ખબર નથી હોતી કે શું છે આ બધી ગેમો કેવી રીતે રમાય એ બધું
અતારના બાળકો ખબર જ નથી હોતી આપડે શું રમતા ખોખોને અ લાખોડી એ બધું શું કેવાય, તો એમને ખબર જ નથી
હા, અને આપડે જઈ ને કહીએ ને એમને તો એમને હજુ લાગે આમાં શું મજા આવે એવું બધું એમને થાય અને આપડે કે આ ગેમમાં શું હવે આવી
આપડે તો સવારે ઉઠતા અને બપોરે જમવાય ના આવતા સીધા હાંજે ખાવાય ના આવતા અ ખાવાનું ને પીવાનું ને ફોન જોવાનું બસ એને જે બીજું કઈ આવતું એને પણ ફોન ના બસ હમ બબ હોવાન ચાલુ થઈ જાય ને કઈ કામ ના કરે. અચ્છા ડ એને એવું બધું કરે નખરામાં વધારે થઈ ગયા હવે એને છોકરાઓનો. પેલા બધી મજા મેગા તા દમ પરિચય હતો આપડા બધાનો.
હા આ આજમાં તો એ
પણ મજા આવતી.
હા આજે તો હવે એવો કોઈ મિત્રો પણ ના મળે કોઈ જેવું આપડે આપડા ટાઈમમાં આપડા મિત્રો હતા જે કદી ભૂલાય ને આપડે એમની સાથેની મેમરીઝ ને આ બધાને તો હવે મેમરીસ કઈ બનતી જ ના હોય એવી કોઈ. કાસ.
એટલે સ્વાથી ભેગાને પેલા આપડે બધા મેગા. ધા નવે બધા એ ભેગારા તારા શહેરમાં હોય ને બીજા શહેરમાં પણ ભેગા જ ના થઈ ફોનમાં પણ નથી થતા એ ટાઈમ જ વધ્યો ન તીન કોઈના જોડે હું.
હા એજ ફોનમાં પણ ફોનમાં પણ તમે કીધું એ પ્રમાણે ભેગા તો નથી જ થતા પરંતુ ક્યારેક જો વાતચીત કરે તો થાય અને હવે તો ફોન આવી ગયા એટલે બધા ગેમ રમવાનું આઉટડોર ગેમ રમવાનું બધી ગેમો ફો માં આવે તો બધા એ ફોનમાં રમે જાય પરંતુ એને એમ ના થાય કે આપડે ભેગા થઈને બાર જ ખરેખર આ ગેમ રમીએ તો કેવી મજા આવશે એવું કોઈને પણ સુજતુ જ નથી.
હ આપે બધા ઓવેમાં હતા અયા બધા સાથે અયા ગામની અંદર બાર વાટી ગયા હતી એમ જ હતા પછીની બાજુમાં આકડા હતા એમને બેતા વેલા અને એ બધો કે ટાઈમપાસ કે સારું મજા આવતી એમ. અને હવે એ બધું કરવાનું. મળતું.
હમ અને પેલા આપડે ગામમાં રહેેતા એતો પછી ગામની વસ્તીને એમનો પણ આપડી સાથે પણ રમવા આવેને એ પણ આનંદ માનતા આવ અત્યારે તો શહેરમાં સીસીટીવી હોય છે હા. શી શી શું કેવાય સોસાયટી હોય. જે એના કારણે લોક લોક બાળકોમાં રમવા ઉપર જ પ્રતિબંધ લખાડી દેતા કે બારી ના કાચ તૂટી જાય નામકરેને બગાડી નાખોરાન એવું બધું કરી કઈ. સુસાયટી રમવા
હમ નમા નથી મળ તો હમ મેદાનો પણ વધ્યા અયની આપડે ગામની અંદર પેલા સારું હતું એટલે મેદાનો જ હતા અને સોસાયટીમાં પેલા આજુ બાજુ મેરા. કોમ્પ્લેસ બની ગયા સોસાય એટલે કે મેદાન જ વધ્યા. અને એ જ આપડે. સાયકલો ચલાવતા સાયકલો જે મજા આવતી ચલાવાની. એ સાયકલ ની હવા નીકળી જાય તો હવા ભરવા જવાનું અને અધાધ કોઈ સાયકલ ચલાવ તૈયાર હ ન કોઈ સાયકલો
હા ચલાવતું હો ન અને ચલાવે હવે તો કા સામાન્ય નાનું કામ હતું કે ઇલેક્ટ્રિક લઈને જવું ને બાઈકક લઈને જવું પણ કોઈને એમ ના થાય કે આપણેે સાયકલ લઈને જઈએ એવું તો કોઈને સુુંજ જ નહી
એલે સાયકલ નું બેેલા હતુંને આપ સ્કૂલમાં પણ જતા એટલે કેવું હતું મજા આવે મ મેેગા હોય મેબંધો અને
હા
અને હવાજ એકમ ભેગા ભછ હસાઈ નહી શકતા ઓ અને સાયકલ ફેનો ઉતરી જતી એટલે એ કે મજા આવતી એમ બધું અડખું કરવાનું એ બધ ભેગા થઈ જડાવે એંદ ફસાઈ ગય હોય જેને કાઢવાની ને
બધા પોત પોતાના રીતે અલગ અલગ આઈડિયા લગાવેને ચેન કાઢેને બધું કરે બહ મજા આવતી અત્યારે તો એવુ થાય જ નહી કારણ કે હવે એકને જો બે જતા એક ચાર જને તો બીજો જતો રહ્યો હોય તે ઉપર ના રહ્યો હોય
એ બધાને બીજાને મદદ કરતા હવે તો નથી કરતા
હવે એવી કોઈ મદદ કરવા વાળુ નહી મળે તો
એટ વાત સા છીએ એ મારા જોડે એવું ધી એક વાર ચાવ ખોવાઈ ગ હતી સાયકલ ની તો ભાઈ ત હોળી નાખી તું ને બધું હાથે કરી તું અને હવે તો પૈસા આપી ને બધું થઇ જાય પેલા બ મજા આવતી હાથે કરવાની પણ બધું હાથે કરી નાખતા પેલા
હા કાક ને કાક જો
અને હવે ક્યારે આવશે પાછો ટાઈમ
હવે એ ટાઈમ પાછો આવો તો મુશ્કેલ નહી ના મૂકીને
એ વાત સાચી છે.
હવે આજના જો અત્યારે તો હવે હજી શરૂઆત થ એ મોબાઈલનીમ તો પણ આટલું બધું બાળકો ન યુઝ થાય છે તો પછી પાછા જતા બાળકો આઉટડોર ગેમ કે શું હશે એક એમને ખબર જ નહી છોકરાઓને
હ એ તો કશું કોઈને ખબર જ નહ હોતી અને પેલા આપડે બધું ખાતા એક પેલા અલગ-અલગ ગસરી કલરની ચોકલેટો આવતી નાની નાની
હા ઓરેનજ
હવે એ બધ અલગ-અલગ ગોળિંગ કેટલા પૈસામાં મળતી રૂપિયાની. ચાર ને એવી એવી.
પચીસ પૈસામાં પચીસ માળા ને એવી રીતે અને. એવ એક રૂપયો લઈને જઈએ. તો આપડે એટલી બધી ગોળીઓ લઈ લઈએ અંદાજે સો એ ગોળીઓ આપડા જોડે આવી જાય.
પછી એક આપડે. પછી આપડે પાડી કાની બધું જ અંદર ક વસ્તુ ની કળતી. મે ચોકલેટ હતા એ પેલા એકર ને બધું જ નીકળું આપડે ચોંટાવાનું એ બધું બઉ કરેલું આપડે. અને આઈસ્ક્રીમ ની અંદર પે આંખો નહકળતાની બધી મજા જ હતી અલગ જ હતી.
હા એ.
અને અત્યારે તે બધાને ગ પડદ નેવ દીપ અને અત્યારે બધી વસ્તુ નીકળે ને ફેંકી દે છોકરાઓ.
હ હા સાચો જ ને આપડે જેવી રીતે સાચવતા એ રીતે અત્યાર છોકરાઓ સાચ જ નહી એમને ખબર પણ નથી હોતી કે આનું શું કરવાનું કે નહી કરવાનું કઈ થાય કે ના થાય. એ એમને ખબર જ નહ હોતી.
એટલે બધી વસ્તુ મળતી નઈ હ અમી પણ લઈને ના આપતા એટલું બધ અને અત્યારે છોકરા ને મળી જ જાય છે હમેથી આપી દે લઈને એટલે ભઈ છોકરા ની વસ્તુ ન વલુ જ નથી રહ્યા હો. હ
હા એ સામેથી બધી વસ્તુઓ મળતી થઈ ગઈ એના કારણે વેલ્યુ ઘટી ગઈ, પેલા ના જેવું રે તો પેલાનો સમય આપ પાછો આવે તો કેવી મજા આવે.
વાત સાચી છે, હવે બધા ભેગા થઈને વાતો કરશું બધ નવો સમય ક્યારે પાછો આવે હવે તો પાછો આવશે નહ હવે આવતા જન્મ
હ સારું તમારી જોડ વાત કરીને મજા આવી આપડે પછી વાત કરીશું.
હા હો.